બહાર જા બહાર, એકદમ બહાર એકદમ બહાર.
હા
કાય જાય.
ચાલું રાખ. પણ હજે કરે તે કેટલા વાળા કરવા દેવાનું. ના ના ના ફોર્મ તો ભરાઈ ગયું રસી બિ લી આવલો.
હમ હમ
હા એને ફોન કરુ હહ કે બાકી હજી કેવાનું?
કર
અને અને ફોન કરવાનો રહી ગયેલો વરી એટલે
તો યાદ રાખીને ફોન કરવાનો હોય ને હહ ઠીક હે.
હ માણસ કા કે ચેવું યાર રખ યજ. જેમ તેમ જેમ તેમ તો યાદ રે.
હાલમાં જ
કોલેજ માટે એ લોકો રસીદ આપી દીધી એમ રસી આપે એ એમ તો એ રસી હાચવી રાખવાનું એમ કીધું.
હ તો રિસિપ્ટ તો હાચવી રાખવાની પણ કોલેજમાં કાંઈ કીધું કે નહીં?
કોલેજમાં હું કહેવાના બીજું? કઈ નહી એ તો એમ કીધું ગ્રુપમાં મેસેજ આવશે. ગ્રુપમાં મેસેજ આવહે વરી.
ગ્રુપમાં મેસેજ આવશે.
હા બીજું?
બીજું તો હું વરી ગ્રુપમાં મેસેજ એ ચોપડાનું તો હુતા જાયને પછી એ લોકો કે તે પ્રમાણે આપે લાવવાના. એ મેહોલે પૂછ્યું તું કઈ જે
એ બાકી છે હજી મેહુલ ને પૂછ્યું તું કે તું ક્યાંથી ચપરા રા બધું હરખું જ પણ એમ કઈ ભઈ તમારા
હો હો હો
આપડા ચોપડા એ પૂછ્યું તું ક્યાંથી લીધા એમ પૂછ્યું કે મારા ચોપડા હરખા જ મળે બધી ઝેરોક્ષ માં જઈ
એમે ચોપડા માકે સબ્જેક્ટ ચોઈસ માટે શું કર કોલેજ ચાલુ થાય પછી સબ્જેક્ટ ચોઈસ કરાવે
એટલો આગળની કાર્યવાહી બદલ એવુ કે રિપીટ લોકમાં બી ફોર્મ એક્સેપ્ટ થઇ જાય ને લિમિટેડ એના પછી કેસે ચાલો સબ્જેક્ટ સિલેક્શન કરવાના કેમ કે રીપીટર લોકો ની બી એક્ઝામ લેવાયલી છે ને એ લોકો જુલાઈ ના સેન્ડ વીકમાં રિઝલ્ટ બાર પાડવાના
હે રિઝલ્ટ આવી આમ છે એવું
હા આ સેકન્ડ વીકમાં જુલાઈ ના
હમ્મ.
જેવું કે પછી હરેશ સર ને ભી ફોન કરું હોને
હરેશ સર ને ફોન કરું હાભળ એક જ વ્યક્તિ સાથે પાછળ વાત કરાય એટલે તો કઈ નહી. બઉ મગજ મારી નઈ કરવાની સર ને સર ને નંબર આપી દઉ પાચ વાર ફોન કરી દે
એમાં ત મેં એને ફોન કર ત્યારે એને બી ફોન કરવો પડે એટલે પછી એને એને બી ટાસ્ક પૂરા કર પડેને આપ આપડે એના સહારા લઈને આપડે આપડે એનો સહારો લઈ શકે તો આપડે એને બી સહારો આપો પડે પછી
અરે ભાઈ બસ હજી ગયું
હા.
તો માર ને બીજું કઈ કીધું જ નઈ
હવે વાતે છ
અને સ્કૂલ માંથી કેટલા જણા જોઈન થયા હલો તમાર સ્કૂલ માંથી ક્લાસ માંથી કેટલા જણાએ ફોર્મ ભર્યા કોમર્સ ના
હ ક્લાસ માથી તો કોઈ કોઈ એક બે જણા જ છે પાંચ છો જણા જ છે.
બીજા બધા હું કર
નિ ખબર હવે વળી બધા રીતે વળી કાઢી નાખો ગયા
તું કરશે
સંજય ગયા કાકા ને દુકાન પર તો બાવે છે છુટા ઘરે પૂછી જુઓ ઘરે છૂટા ફુલ લાવવાના છે બધા ફુલ
બધા ફુલ લાવાના છે.
હમ્મ ફુલ્લા પૈસા તું તાર માંથી લઈ ને આપી દે તો કામ કરે તો કરી રાખ
નાણા કે પેલા આપ વાસણ કર્યા
શાકભાજીમાં કઈ કઈ મંગાયુ લાહુ.